નમસ્તે
કેમ છે ભાઈ
બસ મજામાંજ
બસ શું પણ મજા ભાવ
હા તો આજે આપડો એક ટોપિક ખુબ જ સરસ મજાનો બિલકુલ બિલકુ છે કે એક શરીર ના સંલગ્ન સાથે જોડાયેલ એક શરીરને ચલાવવું ખુબ જ એક મુશ્કેલ કહી શક ક કેમ કે ઘણી બધી અત્યારે વાત કરીએ કે અત્યારે ખોરાક વિશે તો જેમાં માંસાહારી અને શાકાહારી બંને પ્રકારે વસ્તુ આપણને અત્યારે જોવા મળતી હોય છે તો અત્યારે જોઈ કે ભાઈ ફ્રૂટોજ વધારે વેરાયટીમાં મળી જતા હોય છે અને આપડે ક્યારેક કશે બાર જમવા માટે જતા હોય અથવા તો કોઈ પણ એવી જગ્યાઓ અથવા તો કોઈ બહાર ના દેશમાં જતા હોય છે તો ઘણા બધા એવા ફ્રૂટો છે અથવા ફળો છે એ ખુબ જ અલગ અલગ જાતિના આપણને જોવા મળતા હોય છે તો એમાં પણ ઘણી બધી વિટામિન છે કેલેરી છે તો ઘણી બધી એવી વસ્તુ હોય છે કે જે આપણને એમાંથી ઉપયોગી થતી હોય છે એટલે ઘણા લોકો આપડી જ વાત કરીએ કે ભાઈ આપડા દેશમાં તો ઘણા બધા એવા અત્યારે ફળો ઉપલબ્ધ છે કે જેના માધ્યમથી આપણે ખુબ જ સારી રીતે આપણા શરીર નો વિકાસ કરી શકીએ અને મારું તો એવું માનવું છે કે આખો દિવસમાં એક વાર તો એક ફ્રૂટ આપડે ખાવું જ જોઈએ એટલે એક ફળ આપડે આખો દિવસમાં એક ફળ આપડે આપડણે ત્રણ ટાઈમ જમીએ છીએ તો એમાં એક ટાઈમ આપણે ફળ છે તેનો ઉપયોગ કરવો છે જેના કારણે શરીર ને પણ હ જેટલી જ હોય તેટલી કેલરી એમાંથી મળી જતી હોય છે એટલે એક પ્રકારનું એક સારી વસ્તુ કહી શકાય એટલે દરેક વ્યક્તિ એ આના ઉપર ખુબ જ ધ્યાન આપવું જોઈએ, અને પોતાના શરીર માટે કેલરી માટે ખુબ જ એ ઉપયોગી થતું હોય છે, તો એના વિશે શું તમે પ્રકાશ પાડશો
હા બરાબર છે પછ તમે કીધું બઉ સરસ વાત કરીએ ને એક ફડ વિશે તો વાત કરીએને તો બહુ સારો ટોપિક છે કેમ કે પ્રુફ જે છે ને એક કુદરત દ્વારા આપણને છે ને મળેલી એક અદભુત અને સ્વાદિષ્ટ ભેટ છે. તે માત્ર ખાવા ખાવામાં જ નહીિ અને સ્વાદિષ્ટ નથી હોતા. પરંતુ આપણા શરીરને નિરોગી અને તંદુરસ્ત રાખવા માટે પણ એટલા જ જરૂરી છે. દરેક ફળમાં અલગ અલગ વિટામિન્સ મિનરલ્સ ખનીજો અને ફાઈબર છુપાયેલા હોય છે કેમ કે આપડે ફળો ખાવાના છે ને બ ઘણા બધા ફાયદા છે કેમ કે તેનાથી આપણને છે ને વપતિકારક શક્ વધે છે કેમ કે નારાયણજી લીંબુ છે અને કેવી જેવા ખાટા ફળો તેમાં છે ને વિટામિન સી ની ભરપૂર માત્રા હોય છે જે આપણી રોગ પ્રતિકારક શતિ બહુ મજબૂત કરે છે. પછી આપડી પ્રાચન ક ક્રિયા પણ સુધારે છે ફળવમાં કુદરતી રીતે ફાઈબર રેસા વધારે હોય છે. જેમ કે પપૈું હોય છે, પછી સફરદન હોય છે અને નાશપતિ જેવા થોડોક જે છે એ આપડું પેટને સાફ રાખે છેને, કબજીયાત ની સમસ્યા થવા નથી દેતા અને અમુક ફળ તો જેમ આપણને છે ને કે ત્વચા માટે વરદાન હોય છે. તે ફળોમાં રહેલા એન્ટી એ. ઓક્સો અને ત્વચાને અંદરથી સાફ રાખે છે જેનાથી ચહેરા પર. કુદરતી ચમક આવે છે જેમ કે આપડે.
કેળા અને ચીકુ જેવા ફળો આપણા શરીર માં છે ને નબળાાઈ નથી આવા દેતા અને. તરત જ એ એનર્જી પૂરી પાડે છે જેમ કે આપડ અમુક જો. કેમ કે પછી આપડે સફરજન હોય છે બરાબર છે તો કેવ જ છે કે સફરજન જે છે એ આપણે રોજ એક. સફજને ખાવ ખાવો ને તમે. તો ડોક્ટર થીને તમે દૂર રહો કેમ કે સફરજનમાં છે ને. ફાઈબર અને એન્ટી ઓક્સોડ ભરપૂર માત્રામાં હોય છે જે પાચન ક્રિયા. સુધારે છે હૃદય ને સ્વાસ્થ્ય રાખે છે. તો તમારું શું કેવું છે.
બિલકુલ બિલકુલ કેમ કે ઘણા બધા એવા ફળો છે. જે આપડા શરીરને અનુકૂળ આવતા હોય છે અને ઘણા બધા એવા લોકો પણ હોય છે કે મેં જોયા છે. એક. ઘણા બધા એવા નાના બાળકો છે કે ઘણા બધા મોટા લોકો છે કે ઘણા અમુક જે ફળો છે. તે એને પણ. ક્યારેક શરીર માં નુકસાન પણ ક્યારેક થતા હોય છે કેમ કે અમુક જે ફળ છે તે વધારે પ્રમાણમાં. ખાવાથી પણ નુકસાન થતું હોય છે એટલે. મારું એવું માનવું છે કે દરેક ફળો ખાવા જોઈએ પરંતુ. એક પૂરતી માત્રામાં એ વસ્તુનો યુઝ કરવો જોઈએ કેમ કે દરેક જે ફળો હોય છે. જેની અંદર અંદર જે રહેલી જે વિટામીન છે કેલરી છે. તો એ દરેક માત્રામાં છે અલગ અલગ હોઈ શકે છે અને દરેક વસ્તુ છે ફ્રૂટ છે. તેમાં પોષક તત્વો છે તે ભરપૂર માત્રામાં રહેલા હોવાથી આપણે. દરેક જે ફળો છે તે દરરોજ અલગ અલગ. અ રીતે એને આપણે ખાવા જોઈએ કેમ કે દરેક વસ્તુ છે તે શરીર માં કઈ વસ્તુની ઉણપ. છે તો એ વસ્તુથી. આપણે વસ્તુ એ વસ્તુને જો વધારે ખાઈ લેશું તો વધારે આપણાની શરીરની અંદર જે. કેલેરી આવી જશે તો એનાથી પણ ઘણા બધા એવા નુકસાન થતા હોય છે. કે જેના કારણે પછી આપણની અંદર શરીરની અંદર કેટલીક રોગ પ્રતિકારક શક્તિઓનો. પ્રવેશ થતો હોય છે તો તે પ્રકારે ખુબજ. એક કાળજીપૂર્વક આપડણે એ વસ્તુ ઉપર ધ્યાન આપવું જોઈએ અને ફળો ની વાત કરીએ તો ભાઈ ફળો અત્યારે. ફળોનો રાજા કહી શકાય તો આપડે કેરી. જેમ કે ઉનાળા માં આપણે સખત અને સખત કેરી આ વખતે ખાધી છે. છ મહિના સુધી કહી શકાય કે ઉનાળો ભરપૂર માત્રામાં રહ્યો છે અને કેરી પણ ખુબ જ લોકો એ ખાધી છે તો ફળો ન રાજા કહી શકાય કે કેરી કે જે અત્યારે ખુબજ વખણાય છે અને. કેરી ના પણ ઘણા બધા તમને ખ્યાલ હશે કે પ્રકાર આવે છે જેમ કે. આપડીે સૌરાષ્ટ્ર બાજુ હોય તો ગીર ની કેસર કેરી છે તાલાલાની કેસર કેરી છે. ત્યારબાદ મહવાની મજાદાર કેરી છે પછી ઘણી બધી એવી. લંગડા કેરી છે રાજાપુરી કેરી છે. પછી ઘણી બધી કેરીના. અલગ અલગ ઘણી બધી એવી જાત આવે છે કે જેમાંથી. ભરપૂર માત્રામાં છે તે વિટામિન મળતું હોય છે તો. કેરી ખાવાથી બહુંજ વધારે ફાયદો થતો હોય છે અને અ શરીર માં પણ ખૂબજ એનર્જી મળતી હોય છે અને ખુબજ એક વસ્તુ સારી કહી શકાય અને બીજા બધા ઘણા બધા એવા ફળો છે જેમ કે લોહી નુ તમારે બગાડ થતો હોય તો લોહીના શુદ્ધિકરણ માટે આપણે દેશી જે ફીંડવા કરીને આવે છે તો એ ફીંડવા તમે ખાવ તો તમારું લોહી નું શુદ્ધિકરણ થશે. અને લોહીની જો તમારા શરીરમાં ઉણપ જણાય તો એ વસ્તુ તમે ખાઈને પણ તમારા શરીરમાં એક સારી એવી તંદુરસ્તી અને નવું લોય બને તો તમારા શરીરમાં અ ચામડીના જે પણ રોગો થતા હશે તો એમાં પણ તમને રાહત મળવા પાત્ર થશે એટલે એ પણ પ્રકારે દરેક લોકો એ છે તે આગળ વધવું જોઈએ તો એના વિશે તમે શું પ્રકાશ પાડશો?
બરાબર છે ભાઈ તમે જેમ વાત કરી કે આપડે કેરી જે છે એ ફળો નો રાજા કેહેવાય છે બરાબર છે એ વાત. બરાબર સો સો ટકા સાચી છે કેમ કે ઉનાળામાં તો શું છે કે આપડે કેરી મળે એટલે કેરી તો આપડે બધા લગભગ જો કે બધા ખાતા જ હોય બરાબર છે અને લગભગ બધાની કેરી કેમ કે કેરીમાં છે ને આપણને મળતી વિટામિન એ અને વિટામિન સી થી ભરપૂર હોય છે જે આંખ અને રોગ રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અને એ તો બઉ બધા ખાય છે ને અમારે તો જોવ કે ઉનાળો હોય એટલે બરાબર છે અમારા ઘરમાં થી લોકો કોક જ દિવસ ખાલી જતો હશે નેકર અમે તો શું છે. એ કેરી નો રસ કાઢવાનું તો ઓછું પણ અમારે શું છે કે એમનેમ ખાયને હું તો છે ને મને એટલી બધી ભાવે ને કેરી કે હું તો છે ને એની છાલ પણ ના કાઢું. એમ કે છાલ શું એમને છાલ વધે છે એમનેમ ફાય કેરી એટલી મને બહું ભાવે છે અને આપડે બીજા બધા ઘણા ફળો છે જેમ કે કેરું કેરું છે બરાબર છે તો એ તો એનો એનરજીનો એક મુખ્ય સ્ત્રોત છે તેમાં આપણને પોટેશિયમ વધુ પ્રમાણમાં હોય છે જે બ્લડ પ્રેશર વાળા જે હોય પેશન્ટ તો એ લોકો ને શું છે કે કેળું કેરાનું સેવન કરે તે બ્લડ પ્રેશર નિયંત્રિત રાખ અ રાખે અને સ્નાયુને મજબૂત કરવામાં એને પણ મદદ કરે છે. અને પછી આપડે વાત કરીએ તો આપડે સંતરા બરાબર છે જેને આપડણે નારંગી પણ કહીએ છીએ તો નારંગી જે છે એ તો એકદમ ખાટા મીઠી હોય અને એમાં પણ છે ને વિટામિન સી નું પ્રમાણ વધારે હોય છે તો તે શું છે કે આપડે આપડી ત્વચા જે છે આપે જેને કઈ ચામડી આપે એને ચમકદાર બનાવે છે અને શરદી ઉદરસ સામે પણ રક્ષણ આપે છે આપણને અને ત્યાર પછી આપડે વાત કરીએ તો આપડે પપાયુ તો પપાયુ શું છે કે આપડે જે પેટની જે સમસ્યા હોય ને એનું તો છે એના માટે તો છે ને રામબાણ ઈલાજ છે તેમ કે તેમાં રહેલું પોપેજ નામનું જે એક જેમ પાચન તંત્રને છે ને બહુ મજબૂત બનાવે છે અને એ તરબૂજ છે તરબૂચ વિશે આપડે કહીએ તો તરબૂચમાં તો શું છે કે વધારે પડતા પાણીની માત્રા બહું વધારે હોય છે કેમકે તરબૂદમાં છે ને નેવુ ટકા છે ને પાણી હોય છે અને ઉનાળામાં શરીરને હાઈડ્રેટ રાખવા માટે અને ગરમીથી બચાવવા માટે બેસ્ટ પડે છે.
અને આપડે ફાયદા ફળ ખાવાના ઘણા બધા ફાયદા છે જેમ કે તેમાં રોગ પ્રતિકારક શક વધે જે ફળોમાં રહેલા વિટામિન્સ અને શરીર ને બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે. જેમ કે આપડે વજન છે વજન નિયંત કરવું હોય તો ફળોમાં કેલેરી ઓછી હોય છે અને ફાઈબર વધુ હોય છે જેથી પેટ ભળેલું રહે છે અને વજન વધતું નથી. અને આપડે ત્વચા માટે પણ અય ફાયદાકારક છે નિયમિત આપડુ ફળો ખાવાથી શું છે કે આપડું લોય છે ને એ લોહી એકદમ શુદ્ધ થાય છે અને ત્વચા આપડી કુદરતી રીતે આમ ગ્લો થાય છે. અને આપડી જે પાચન ક્રિયા જે છે ને બરાબર છે એ પાચન ક્રિયા સુધારવા માટે પણ એમાં ફાઈબર્સને કારણે આપણને કબજીયાત જેવી સમસ્યાઓ છે ને દૂર થાય છે. અને ફળો તો શું છે કે ભાઈ હંમેશા છે ને બરાબર આપે લઈ આવી ને એટલે આપડે જં દુકાનેથી તમે લ અથવા તો તમે રેકડી હતી ક્યાંય પણ તો શું છેક ને તો શું છે હંમેશા આપણે ઘરે આવે એટલે આપણે એને બરાબર ધોઈ અને બંને ત્યાં સુધી તાજા જ ખાવા જોઈએ કે અત્યારે તો શું છે કે અમુક અમુક જગ્યાએ તો બહ તાજું મળતું નથી કેમ ત આપ સિટી માં તો શું જોવું ગામડા ના હોય તો તંથી લોકો તો શું છે કે તાજે તાજમ તોડીને એ લોકો ખાઈ શકે પણ સિટીમાં જેક હોય એ તો શ છે વાસી જ હોય બરાબર છે. એટલે આપણે બને ત્યાં સુધી કોશિશ કરવાની કે આપણે બજારમાં જાય તો આપણે શું છે કે સારા જ ફ્રુટ લઈ અને તાજા હોય તો બઉ વધારે સારું જો કે મળે આપણને તો ભલે અને બને ત્યાં સુધીની છે ને તેને ધોઈને ખાવા અને ફ્રૂટ એ જ્યુસ પીવા પીવાનું પછી આખું એનું જૂસ અત્યારે બધા કરે છે ને જૂસ કરવા કરતા છે ને આખું ફળ ખાય ને તો એના ફાયદા વધારે છે.
બિલકુલ બિલકુલ હા એટલે એ પ્રકારે આપણે જુસ પણ એનું બનાવીને પીવુ શું છે એટલે પાછા મળીશું આપડે એક નવા ટોપિક સાથે ચાલો મળીએ